હલો
કેમ છો જય શ્રી કૃષ્ણ
હા બસ જો મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં જો મારા વૃક્ષો ઓલા થઈ ગયા હતા ને તો એને સરખા ખા કરતી તી પાણી આપતી ને કોઈ વૃક્ષોની ડાળી સુકાઈ ગઈ હોય તો કાપ ને એવું બધું કરતી હતી તમે શું કરતા હતા?
સારી આદત છે તમારી હું કઈ નહી જો બસ ફ્રી થઈ હવે તમારી જોડે વાત કરી
ઓકે ફ્રી થયા તમારે ભી અ ઘરે વૃક્ષો વાવેલા હોય છે ને
હા વૃક્ષો તો મને બહુ જ ગમે છે પણ અમે અહિયાં ફ્લેટમાં રહીએ છીએ તો અહીંયા બવ વૃક્ષો વાવાની જગ્યા ના હોય એટલે એમ તો મેં એલોવેરા નો પ્લાન્ટ એક ગાડેલો છે જે મને ખુબ જ ગમે છે એટલે એને પણ હું ડેલી પાણી ને એવું આપ તી હોઉં છું.
હ હું પાણી આપવા હોય છુ સરસ છે હા કઈક તો આપડે એ પ રહીએ તો ભી અત્યારે ડેકોરેટિવ વૃક્ષો કેટલા સરસ આવે છે બાલ કની માં કે આપડે હોલ માં ભી લગાવી શકીએ.
હા
હા એટલે ત્યારે તો ખ વૃક્ષો તો વાવવા જરૂરી છે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિ છે તો વૃક્ષો ઓછા હોવાના કારણે જ આ બધું થઈ રહ્યું છે પ્રદૂષણ એટલું વધી રહ્યું વૃક્ષોનું પ્રમાણ ઘટટી જાય છે.
સાચું કીધું તમે આજકાલ વૃક્ષોના પ્રમાણ ઓછું છે એના કારણે તો એમ કે માનવ જીવન પર કેટલી બધી અસર પડે છે આપણે જોતા હોય કે અત્યારે તાપમાન પણ કેટલું છે. જો એની જગ્યાએ અત્યારે આપડા શહેરમાં કે ગામડામાં જો વૃક્ષો હશે તો આપને આટલો તાપ નહી લાગશે જેટલો અત્યારે લાગી રહ્યો છે.
સાચી વાત છે વૃક્ષો તો એક આપડે પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે જે આપને મળેલી છે એ વૃક્ષ . . એ આપને ઓક્સિજન પૂરડશે તો જ આપડે આ પૃથ્વી પરર આટલી સારી એ રીતે શાંતિ થી જોઈ શકીએ છીએ
સાચું કિલો અને વૃક્ષો આપને ઘણી બધી તે મદદરૂપ થાય છે જેમકે આપને ઓક્સિજન તો મળે જ છે. અને આપણો પ્રદુષણ પણ ઓછું કરે છે એ ધુમાડો હોય ધૂળ હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય એ બધું શોષી લે છે. અને તાપમાન એનાથી થોડુંક ઓછું થાય છે અને પાણી બચાવે છે જેમ કે વૃક્ષના મૂળ છે એ વરસાદનું પાણી જ જમીનમાં નીચે ઉતારે છે. એના કારણે જે કુવા અને બોર છે એ બધું ભરાઈ રહે છે.
સાચી વાત છે વૃક્ષો હવાને શુદ્ધ બનાવે છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન જીવન માટે જરૂરી હોય એવી રીતના આપને પૂરું પાડે છે. પછી વરસાદ લાવવામાં વૃક્ષો મદદરૂપ છે તે પર્યાવરણ સંતુલન જાળવી રાખે છે વૃક્ષ આપને ઘણી રીતે મદદરૂપ થાય છે .
સાચું કીધું અને આજકાલ તો આપડે જોઈએ કે લોકો બીમાર એટલા પડે છે કે દ દવાની પણ એટલી જરૂર પડે છે અને આ બધી દવા બનાવવામાં આ વૃક્ષોનો તો ઉપયોગ થાય છે જેમ કે તમે જોતા હો કે લીમડો છે તુલસી છે આ ગામડા છે એલોવેરા છે આ બધું એ વૃક્ષો માંથી તો આપણને મળી રહે છે.
. . આપણે એટલે જ જરૂરી . ખુબ સરસ અ વૃક્ષો . નથી આવતો અત્યારે બધા કેડું છે કે . . . મોટા મોટા અને બિલ્ડિંગો ઉભી કરી દેવામાં આવીનાલ છે અત્યારે ડબલ વોર્મિંગું પ્રમાણ વધ્યું આ ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો એના લીધે કેટલું અસંતુલન થઈ ગયું છે.
એ તમે એકદમ સાચી વાત કરી અત્યારે ઘણી જગ્યાએ શહેરોમાં અને ગામડામાં ઘણી જગ્યાએ એવું કરવામાં આવે છે. કે જે વૃક્ષો છે જંગલો છે એને કાપી નાખવામાં આવે છે અને ત્યાં ફેકટરીઓ કે કઈક નવું નવું ત્યાં શરૂ કરી દેવામાં આવે છે એના કારણે વૃક્ષો ઓછા થાય છે, અને જે કેમિકલ્સ છે જે પ્રદુષણ છે એ વધે છે એનાથી લીધે થઈને આપણા જીવન પર ઘણી બધી અસર પડે છે,
સાચી વાત છે વૃક્ષો ગરમી ને ઘટાડે છે વૃક્ષો ઠંડક આપે છે વૃક્ષો પશુ પક્ષીઓ નું રેવાનું એક ઘળ છે કે વૃક્ષો હોય તો તે ત્યાં સરસ માળો બાંધીને અને શા તેથી ઠંડક અ એવા વાતાવરણમાં વૃક્ષો નીચે વૃક્ષોના ખાયડા નીચે છે, ને પશુ પક્ષીઓ રહી શકે છે, અને આપડે ભી વૃક્ષો નો છાયડો કેટલી સરસ ઠંડકાપે છે, કે આપડે ક્યાંક રોડ રસ્તા ઉપર થી પસાર થતા હોય, એક વૃક્ષ મળી જાય, અને છાઈઓ મળી જાય તો આપણે હાસ થઈ જાય છે,
સાચું કીધું તમે જયારે ગામડામાં તો બધા હજુ પણ વૃક્ષો નીચે જ ઠંડી હવા લેતા હોય છે, અને અમુક શહેરોમાં તો તમને જોવા મળશે કે વૃક્ષો ઓછા હશે, બિલ્ડિંગો જ વધારે હશે એના કારણે એસીનું ને એ બધું પ્રમાણ વધી ગયું છે કે આપણે ઇલેક્ટ્રોનિક રીતે ઠંડી હવા લઈ પડે છે, અને લોકોને શરીરમાં પણ એના લીધે તકલીફ પડે છે, કારણ કે એસીની હવા અને જે વૃક્ષની કુદરતી હવા એમાં કેટલો ફરક પડતો હોય છે એના કારણે આપણેે બીમારીનો પણ ભોગ બનતા હોય છે,
સાચી વાત છે અ વૃક્ષો આપને ઘણી રીતે ઉપયોગી થાય છે વૃક્ષો આપને ફળો આપે છે. જેમ કે સફરજન છે કેળા દ્રાક્ષ ચીકુ અ પછી નારંગી કેટલા બધા વૃક્ષ ફળો આપણે આપે છે, કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ છે કે જેનાથી આપને વિટામિન મળી રહે છે તો વૃક્ષો આપણને કેટલી સરસ રીતે ઉપયોગી છે પછી વૃક્ષો આપને વિવિધ પ્રકારના ફૂલો આપે છે, ચંપો છે ગુલાબ છે કમળ છે, અ ડોલર નું ફૂલ છે કેટલા બધા પ્રકારના ફૂલો ભી મળે છે કે જેની સુગંધથી આપડું આ શું કેવાય ઘર બધું વાતાવરણ મહેકી ઉઠે છે,
સાચું કીધું મને તો ખરેખ જે વૃક્ષો વાળું વાતાવરણ એરિયા હોય એ મને ખુબ જ ગમે આપડે જોઈ કે અમુક એરિયા છે સિટી છે શહેર છે, કે રાજ્યો છે એ આમ વૃક્ષોથી ભરેલા હોય તો કેટલું આમ ગ્રીન ગ્રીન વાતાવરણ કેટલું સરસ લાગે એકદમ હરિયાળી ભરેલું તો આ એક કેરેલા તમે જોયું હોય તો કેરલ ને કેરેલા ને બધું ત્યાં તો એકદમ એકદમ હરિયાળી જ હરિયાળી હોય છે, અને ત્યાંનું વાતાવરણ પણ એટલું મસ્ત આનંદમય હોય છે કે આપણનેમ થાય કે બસ અહીિયાં જ રહી જાય એમ,
સાચી વાત છે, કેરળ કેટલું સરસ મંગિયાળી વાત છે ગાંધીનગર છે એ ભી કેટલું સરસ છે બધા રસ્તા ઉપર વૃક્ષો કમ્પલસરી છે, વાવવાને એટલું સરસ ગ્રીનરી પરિવાર
સાચું કીધું જે વૃક્ષોરિયા ને એ એક આપણે દેશની શોભા વધારે દે છે,
હા સાચી વાત છે, અને ભૃક્ષ વૃક્ષ આપણને કેટલી સરસ રીતે ઉપયોગી થાય છે, વૃક્ષ વું વૃક્ષ નું લાકડું મળે, લાકડા માંથી આપણે કેટલું સરસ ફર્નિચર બનાવવામાં ઉપયોગ ગીત થાય છે એ પછી, વૃક્ષો ના પાંદડા માંથી આપણેે જે લખવાના કાગળો છે. બૂકો છે, એ બનાવી શકી છે. પછી વૃક્ષો, કેટલું સરતામાં શું કેવાય કુદરતી સૌંદર્ય વધારે કે વૃક્ષો વાયલું હોય, તો ઘર આંગણું શોભી ઉઠે છે, કે ઘર આગળ વૃક્ષ હોય, તો આમ એટલું સરસ ઠંડક અને છાયડો, તો આપે જ છે. પણ આમ ઘર ભી એક સરસ આમ દેખાવા આવે છે, બારથી
સાચું કીધું આપડા જીવન જરૂરિયાત માટે તો વૃક્ષો હોવા ખુબજ જરૂરી છે, કારણ કે આપડી ઘણી, બધી જરૂરિયાત તો આપે વૃક્ષો થકી જ આપડી પૂરી થાય છે, જેમ કે જે આપડી પાણી ની મોટી જરૂરિયાત છે. એ વૃક્ષો જ પૂરી પાડે છે, જો વૃક્ષો જો વરસાદ આવે પાણી સોષીને જમીનમાં નીચે સુધી નહીં, પહોંચાડે તો પછી પાણી આપણને મળશે ક્યાંથી કેવી રીતે મળશે અત્યારે આજકાલ બધા બોર અને કુવાને બધું. એ વૃક્ષો દ્વારા જે પાણી એમાં જાય છે. તો એ આપને ઘણી, બધી રીતે મદદરૂપ થાય છે.
સાચી વાત છે, જો વરુ શો આવેલા હશે, ખેતર ફરતે તો એ જમીનનું જે ધોવાણ થતું, હશે એ ભી અટકાવશે કે જેથી, એ જમીનની ફળદ્રુપતા બીજે ન જતી રહે આપણા ખેતરની જે ફળદ્રુપતા હોય, તે ધોવાઈ ને બીજા ખેતરમાં ન જટ, તો વૃક્ષો ખેતરફર આવેલા હશે, તો વૃક્ષો જમીન નું ધ વણ ભી અટકાવશે પછી લીલા છમ વૃક્ષો હોય, તો એની નીચે આપણે થોડીક વાર બેસી કે ઉભા રહી, શાંતિથી તો આપણા મનને એટલી શાંતિ મળે લા આમાં સરસ શાંત થઈ જાય છે, મન આપણું પછી વૃક્ષો પ્રદૂષણ હટા પણ જાાવલું હોય, ને શું સારું એવું. સ્કીન ભી સારી રહ્યા છે, સુકાતી નથી, જો ભેજનું પ્રમાણ ઘટી જાય વધી જાય, ને તો તરત આપડા જીવન ઉપર અસર થાય છે.
સાચું કીધું વૃક્ષો, તો ઘણી વાર આપણને મદદરૂપ થાય છે, હવે આપણેે પણ એવું કઈક કરીએ કે વૃક્ષોને, મદદરૂપ થઈએ, આપણેે વૃક્ષો વાવીસ શું નહી, કે કાપીશું એટલું આપણે, જો આગળ એક કદમ વધારીશું ને તો આપણા માટે ઘણું, બધું ઉપયોગી છે.
સાચી વાત છે, આપડા દર વર્ષે એક વૃક્ષ લાવી, ને એવો નિયમ આપડે બધા ધાયે સાથે, મળીને લેવો જોઈએ
હા, એકદમ સાચી વાત કરી તો હું, પણ હવેથી એવો એક નિયમ પાડીશ. અને તમે પણ બધાને કેજો આવું કરવા માટે ટે કારણ કે વૃક્ષો થકી, જ આપણું જીવન છે.
સાચી વાત છે, ચાલો તો ફરી મળીએ પાછી વૃક્ષો ઉપર વાતો કરીશું
હા, ભલે ત્યારે આવજો
હમ